એમ છેના
જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ બસ મજામાં છું તું કેમ છે
એમ પણ મજામાં ભાઈ
આજે આપડે વાતાવરણ કેટલું અજીબ થઈ ગયું છે ને સવારે ગરમી અને સાંજે વરસાદ
હા હવેમ એમ જ ચાલે ભાઈ સવારે ખુબ કડક ધુપ રહે છે અને સાંજે મોસમ ઠંડુ થઈ જાય વુ સાચી એ બીમાર પણ એ બીમાર પણ બહુ લોકો પડે કેમ કેવાય સવારે તમને બહુ કડક ધુપ લાગેને અચાનક થી મોસમ બગડી જાય અને વરસાદ થઈ જાય અને મોસમ ઠંડુ થઇ જાય
હમ ઉપર અ આ અને હવામાન તહેવાર વિશે અ વાત કરતા હતા
હા
હા છેલ્લો હહી પણ છેલ્લા થોડા દિવસથી ના હવામાનુ કોઈ ભરોસો જ નથી ગયો ભાઈ
હા અને આ વર્ષે ઉનાળો પણ બહુ જ વધારે ગરમ હતો ને
હમ હા એમ હવા હવાના ફેરફાર વિશે વાત કરતા હતા
હા હા બપોરે બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ જતું હતું ને
હા ભાઈ મારા વિસ્તારમાં તો ચાલીસ ડિગ્રીથી પણ ઉપર તાપમાન ગયું હતું ગરમી જયારે પડતી હતી ભાઈ
હમ અને હવે વરસાદ શરૂ થયો છે પણ થોડી રાહત લાગે છે ગરમી થી અત્યારે
હા ભાઈ પણ ક્યારેક એટલા વરસાદ પડે છે કે રસ્તા પર પાણી ભરાઈ જાય છે એ પણ
કઈ પ્રોબ્લેમ છે
હું આ બધુને ક્લાઇમેટ ચેન્જના કારણે પણ હોઈ શકે છે
હમ. હા, સમાચારમાં પણ વારંવાર આ વાત આવે છે.
આપડા બાળપણમાં કેવું આપડે ઋતુઓ એકદમ નિયમિત લાગ તે હતી કે ચાર વર્ષ આપણને ઠંડુ લાગે ચાર વર્ષ ગરમી હોય અને ચાર મહિનો ઠંડી હોય ચાર હ હ, મહિનો પછી ગરમી અને ચાર મહિનો વરસાદ.
હા, હવે તો શિયાળામાં પણ ક્યારેક ગરમી લાગી છે, ભાઈ એ ની ચાલે છે કી ભાઈ ચાર ચાર મહિના હવે તો કઈ પણ કબું કઈ કબું પણ થઈ જાય ભઈ. વરસાદના ટાઈમમાં એટલું કબી ગરમી પડે છે.
હા, ગયા વર્ષે તો મને સ્વેટર પેહરવાનો મોકો જ નથી મળ્યો ભાઈ અ કારણ કે ઠંડીમાં પણ એટલા ગરમી લાગતો હતો ને હતો એસી ચાલુ કરીને ઊંઘતો હતો.
મને તો શિયાળો ભાઈ સૌથી વધારે ગમે છે તમે.
કેમ ભાઈ સ
અરે ઠંડી હવા ગરમ ચા અને બહારની ફરવાની મજા અલગ જ હોય છે ભાઈ.
સારું સારું ભાઈ મને તો ચોમાસું ગમે છે. વરસાદમાં ફરવું અને ગરમ ભજીયા ખાવા બહુ ગમે.
અમ હા, વરસાદ વરસાદમાં ચા અને ભજીઓ તો કોમ્બિનેશન તો બેસ્ટ છે ભાઈ.
પણ ચોમાસામાં મચ્છર અને ટ્રાફિકની સમસ્યા પણ વધે છે ભાઈ.
હા, એ તો ભાઈ સાચું કીધું ભાઈ.
હા, અને ઉનાળામાં પણ પોતાની મજા છે ભાઈ. વેકેશન આવી જાય એવુ છોકરાઓને તો આપડે પોતાના ગામ જઈ શકીએ. નાળામાં જે કેરી મળે છે ને ભાઈ કેરી ખાઈને જો મળે ને એક પણ આપણને કઈ ઋતુમાં નની મળે.
હા એવું તો ભાઈ છે મારી એ તો મને બહુજ બહું ગમે. કેરીનું નામ સાંભળતા જ મોડામાં પાણી આવી જાયના.
હ
બૈરી વગરનું હારું હત
હ તને કઈ કેરી પસંદ કરો છો ભાઈ.
મને કેસર કેરી બહુ ગમે છે.
અ મને તો હાલ ફાંસો બહુ જ ગમે ભાઈ.
સુ લો અમને તો બંને ગમે ભાઈ. ઘણા કે સરજ
તરવા સારું કો છો કેસરમાં જે સ્વાદ હોય ને એ બીજા કોઈ કેરીમાં ના હોય કેસર થોડું મીઠું હોય અને એના ખાવાથી આપ આ મન એકદમ શુદ્ધધ થઈ જાય.
હમ હ. હવા હવામાનમાં ફેરફારથી ખેતી તો પણ આસર થાય છે
હા હા ખેડૂતો માટે તો વરસાદનો સમય બહુત મહત્વનો હોય છે
જો વરસાદ મોડો આવે કે વધુ આવે તો પાકનું નુકસાન થાય છે
હમ વરસાદ એ ના સમય પણ આવવું જોઈએ નહી તો જે એ વરસાદના સિઝન પછી આવે તો જે પાગ અને પાણી નહી જોઈતા હોય તેને પાણી આપીને બગાડી દે છે આપડા વિસ્તારમાં પણ કેટલાક ખરીદોને આ વર્ષે ચિંતામાં હતા કે વરસાદ આવીને આખો જે પાક છે એ ખરાબ કરી દે છે
હા કારણ કે જરૂઆતમાં વરસાદ ના હોય તો એમને બાદમાં આવીીને શું ફાયદો
પણ આ શરૂઆતમાં નહી થવાથી શરૂઆતમાં નહી આવાથી અ જયારે અચાનક ભારે વરસાદ શરૂ થઇ જાય તો એ પાક માટે બહુ જ ખરાબ છે
હમજરા શ બદલાતું લાગે છે મને
તેથી જ વૃક્ષો વાવવાની જરૂર છે
હમ અને પાણી ન બગાડ પર ઓછું કરવું જોઈ
સાચું સાચું નાના નાના પગલાંથી પણ ફેરવાર આવી શકે
હા અને લોકો વરસાદમાં ફરવા જાવ છો ક પણ
હા હા મિત્રો સાથે ક્યારેક લાંબી ડ્રાાઈવ પર જઈએ છીએ
મ ઓછા છો ઘરમાં બસ સંખીભ
મને ક્રિકેટ રમવું ગમે ભલે થોડા વરસાદ હોય
થોડું થોડું વરસાદમાં ક્રિકેટ ન હું પણ અલગ જ આનંદ આપું છું વરસાદમાં ક્રિકેટની રમવાની મજા જ અલગ હોય છે
હા સહી કરહો છો શિયાળામાં તમે શું કરો છો
શેણામાં તોવા હા જાઉં છું હ
શિયાળામાં ભાઈ મેં તો થોડું મોંડું ઉઠું છું ઠંડીમાં પથારી છોડવાની ઈચ્છા જ ન થાય
હમ તોરી તમારી બધાનું હ થ છે
આ વખતે શિયાળો કેવી રીતે રહેશે તને કેવું લાગે છે
મને તો મુશ્કેલ છે કારણ કે છેલ્લા કેટલાક હવામાન ખુબ બદલાઈ રહ્યું છે એ આપણે વિચારી નથી શકતો કે ભાઈ કેવું બેસી કાર કે હવામાન ખૂબ જ બદલે છે
હમ જે હોય તે દરેક ઋતુની પોતાની મજા હોય છે. ઠંડીમાં ગરમ ચાય પીવાની વરસાદ માં ગરમ ભજીયા ખાવાની અને ઉનાળામાં ઠંડી ઠંડી આઈસ છકરી મ અને કેરી ખાવાની
આ તો બિલકુલ સરસ સરસ ભાગ લ ભાઈ બસ હવામાં સંતુલન રહેવું એ જ જરૂરી છે બસ
હા અને આપણે પણ પર્યાવરણ ને કાળજી રાખવી જોઈએ
હા સાચી વાત રાખવી જોઇએ કારણ કે ભાઈ આપણે પર્યાવરણ સારું રાખશું તો આપડણે ઓક્સિજન મળશે આપણા જીવન પણ સારું રહેશે- બીમારી બીમાર નથી થતા એ આજ લોકો ક્યાં કઈ પણ ઘોડા ફેંકી દે છે તેના તેનાથી ભાઈ કેટલા લોકો બીમાર પડી જાય છે કઈ તમને ક પણ કચરો પેકી દે છે તો તેનાથી બહ લોકોને બીમાર પણ પડી જાય છે એટલે આપડે આપણું દેશ
સુરક્ષિત રખવું જોઈએ અને સા સારું રખવું જોઈએ સ્વચ્છ રખવું જોઈએ.
અને તને ખબર આ બદલતી મોસમ નું કારણ શું એટલે કે સવારે ઠંડી હોવું અને સાંજે વરસાદ હોવો
ભાઈ મેને તો નહી ખબર તમને ખબર હોય તો બતાઉ ભાઈ
હા હા ભાઈ જો આપણે અ નવા નવા ઈમારતો બનાવવા માટે અ વૃક્ષો કાપે છે અને વૃક્ષો કાપે છે તો અ વૃક્ષો ન સંખ્યા કમ હોય છે. જેના કારણે અ જો હ પાણી હે ને એ ખેચાતું નથી એટલા મા કારણે બારિશ- થતી નથી અને જે આપડા સંતુલન છે એ બિગડી જાય
હા. બિલકુલ સાચી વાત કીધઈ ભાઈ. ચાલો મિત્રો આજે તો હવાના એઓ પણ સારી ચર્ચા થઈ
હા ભાઈ આપડે આ બહુ બધા અ જે ઋતુઓ હોય છે એના વિશે જાણકારી મળી અને બહુ જ મજા આવે બધા લોકો જાણીને તો કો ખૂબ આભાર કી તારો સમય આપ્યો
હમ ચાલ વરી કાલે વાત
ચાલ પછી મળીએ.
હા ચાલ ચાલ જય શ્રી કૃષ્ણ ચાલ